હલો
હલો
હા મારો અવાજ આવી રહ્યો છે
હ હા
હા નમસ્કાર
નમસ્કાર
કેમ છો
બસ આનંદમાં
હા તો આજે આપડે થોડી હોસ્ટેલ લાઈફ વિશે વાત કરીએ
હા હા
હા તો હોસ્ટેલનું જીવન જે છે એ ખૂબ જ સરસ હોય છે એક અલગ જ અનુભવ જે છે એ આપણને કરાવતોું હોય છે બરાબર છે
હા હા હોસ્ટેલમાં તો આપડે ભ ભણવા માટે જાય એટલે હોસ્ટેલમાં રહેેવું જ પડે
હા એ વાત સાચી છે કે ત્યાં ઘણા નવા મિત્રો મળતા હોય છે અને નવી નવી બાબતો જે છે આપણને શીખવા મળતી હોય છે હોસ્ટેલની અંદર બરાબર ને
હા હા બધા સાથે કેમ રેવું કેવી રીતના બધું સહન કરવું બધી વસ્તુ વગર કેમ ચલાવી લેવું મા બાપ વગર કેમ ચલાવી લેવું આ બધું જ આપણને કુટુંબ વગર ભાઈ બેન વગર બધી વસ્તુ વગર આપણે કેવી રીતના રહેેવું અને આપડી લાઈફ બનાવી હોસ્ટેલ જીવનમાંથી મળે છે
હા તો હોસ્ટેલમાં રહેેવાનો સૌથી મોટો ફાયદો જે છે એમ મને એ લાગે છે કે સ્વતંત્રતા પોતા એવું પડી જાય છે જાણે કે આપણે જો હોસ્ટેલમાં રહેેતા હોય તો કપડા જાતે ધોવા પડે છે વાસણ ઉટકવા પડે છે બધી વસ્તુ પોતાની જાતે જ કરવી પડે છે કેમકે સંજવારી પોતું જેવી અનેક ઘણી બધી વસ્તુઓ સ્વચ્છતા રાખવી એવી બધી વસ્તુઓ જે છે પોતાની કામ જે છે પોતે જાતે કરવું પડે છે એટલે એવી ટેવ પાડવી પડે છે જેના કારણે જે છે એ આપણા જીવનમાં સૌથી મોટો ફાયદો બને છે કે આપણને બધું જ કામ કરતાં આવડી જાય છે
હા હા જયારે અહિયાં આપડી લાઈફમાં રેતા હોય મમ્મી પપ્પા જોડે ત્યારે કરવાનું આવે પણ આપડે એવું ના હોય કે આપડે આ કરી જ લેવું જોશે એવું ન હોય કારણ કે મમ્મી પપ્પા આડા ઉભા હોય પણ અત્યારે જયારે સ્વતંત્ર જીવન જીવવાનું હોય હોસ્ટેલમાં એકલા રહેવાનું હોય ત્યારે તો બધું જ આપડી માથે આવે છે અને એવી રીતે બધા સાથે સંબંધો જોડી કારણ કે ત્યાં આ ગામથી બીજા ગામના કેટલા કેટલા છે છેટા શહેરના જિલ્લાના તાલુકાના એમ કે કેટલા વિદ્યાર્થીઓ હારે આપણે ભાઈબંધી થાય મિત્રતા બંધાય એવા મિત્રતાનો એક ગુણમાંથી એ વધારે જોવા મળે છે.
હા સાચું કીધું અને બીજું કે સમયનું આયોજન કરતાં પણ આપણને શીખવા મળે છે બાકી જો સમયનું આયોજન આપણે ના કરીએ તો ક્લાસ છૂટી જાય અભ્યાસ છૂટી જાય અન્ય પ્રવૃત્તિઓમાં સ તુલન રાખવું મુશ્કેલ બની જતું હોય છે એટલે સમયનું આયોજન જે છે એ ખૂબ જ જરૂરી હોય છે. અને હોસ્ટેલમાં જે છે રૂમમેટ સાથે રહેવાનો અનુભવ એક ખૂબ જ રસપ્રદ હોય છે. ઘણા રૂમમાં. ત્રણ વ્યક્તિ રહેવાના હોય ઘણામાં ચાર ને રહેવાનું હોય તો એ બધા વચ્ચે આપણે કેવી રીતે એડજસ્ટ થાવું બધા સાથે કેવી રીતે હળીમળીને રહેવું ઝઘડો ના કરવો નાની નાની વાતમાં પણ એવી બધી વસ્તુઓથી હોસ્ટેલ રૂમમેટ્સ માટેનો અનુભવ જે છે. એ ખૂબ જ આનંદમય હોય છે. જો આપણને સારા રૂમમેટ મળ્યા હોય તો આપણે જે હોસ્ટેલ લાઈફનું જીવન જે છે એક વરસ બે વરસ ગમે તેટલું હોય તે આરામથી પસાર થઈ જાય.
એ વાત તમે ખરેખર મુદ્દા ની કહી છે કારણ કે ત્યારે જો ઝઘડા થાય તાવ આવે સાજા માંદા થાય આપણી તબિયત એકદમ લથડતી હોય નક્કી જ ન હોય કે ત્યાં સાજા જ રસું પણ ત્યારે રૂમમેટ સારા હોય એટલે કે મિત્રો અને સારા હોય તો આપણને હોસ્પિટલ લઇ જાય મા બાપનું ન હોય છતાં તે એની નથી એવી હાજરી એ લોકોને પૂરી પાડે છે બધ જ જવાબદારી એમ કે. લોકો લઈ લેતા હોય છે કે કઈ ચિંતા ના કરીશ તાર મમ્મી પપ્પા ના હોય ભાઈ બેન ના હોય તો અમે પણ છીએ ને એવી રીતના પ્રોત્સાહિત કરી અને ઉત્સાહપૂર્ણ જીવન ઈ લોકો જીવવા પ્રેરિત કરતા હોય છે.
જુદી જુદી જગ્યાના લોકો સાથે રહેતા હોય છે અને એમની સંસ્કૃતિ વિશે પણ આપણને શીખવતા હોય છે એવું નથી હોતું કે બે રૂમમેટ્સ છે તો
બંને હોય ધર્મ એક હોય અલગ અલગ સંસ્કૃતિ વિશે અલગ અલગ જાણતા હોય છે જે એક બીજા ને કતા હોય છે અને ક્યારેક તો ઘણા મતભેદ પણ થતા હોય છે પણ એમાંથી સમજદારીથી વાત કરવી અને સમ સમ્યા ન ઉકેલ લાવવો એ પણ આપણે બહ મોટી વાસ્તુ છે અને એ પણ આપણે શીખવી જોઈ અને શીખવા મળે પણ છે.
હોસ્ટેલમાં આપડે હોસ્ટેલમાં રહીએ એટલે ભોજન ઘણી વાર આપણને એવું થાય. કે ભાવતું હોય ન ભાવતું હોય ઘરનો સ્વાદ અલગ હોય બહાર જઈએ ત્યારે સ્વાદ અલગ હોય હોટલ એમાં જમવા જતા હોય ત્યારનો સ્વાદ અલગ હોય પણ તોય આપણે કેમ હોસ્ટેલના સ્વાદને અનુરૂપ આપણે જીવન જીવતા થઈ જઈએ. છીએ.
હા તમારી વાત એકદમ સાચી છે ધીમે ધીમે આ વાતની આપણે આદત પાડવી પડે છે કે ઘરના ભોજનની યાદ આવતી હોય તો પણ એ જતી કરી અને જે ભોજન આપણને મળે છે એ ખાઈ લેવું પડે છે એટલે ધીમે ધીમે એવી આદત પડી જતી હોય અને બીજી વસ્તુ કે સાંજે મિત્રો સાથે બેસીને વાત કરવીની એની અનેક મજા ઓરી હોય છે અને પરીક્ષાના સમયે સાથે અભ્યાસ કરવો પણ ખૂબ જ ઉપયોગી રહે છે કેમકે એક સબ્જેક્ટ એક એક વિદ્યાર્થી જે છે એને બહુ સારી રીતે આવડતો હોય અને બીજા એના રૂમર્સ છે તો એને ના આવડતો હોય તો એક બીજા એકબીજાને શીખવાડે તો ખુબ જ સારો એવો ફાયદો થતો હોય છે.
હા હા અમુક ક્યારેક એક્ઝામ આવતી હોય ત્યારે ત્યારે અને જેવી કે પાંચ સપ્ટેમ્બર આવતી હોય ત્યારે ત્યારે લેકચર ના વિષય આપણે તૈયાર કરવાના હોય શિક્ષિકા બનવાનું હોય ત્યારે એકબીજા- આપણા રૂમ ના રૂમમેટ હોય છે એ લોકો એકબીજા સામ સામે આપે ગોખણ પટ્ટી કરતા હોય છે મોઢે લેતા હોઈએ છેએ અને સંબંધો આવી રીતના આપણે હોસ્ટેલમાં સાચવતા હોઈએ છીએ.
બધા હળીમળીને તહેવારો જે છે એ હોસ્ટેલમાં ઘણી કે ઘણી રીતે ઉજવાતા હોય છે કે બધા મળીને ઉજવે તો ખૂબ જ આનંદ આવતો હોય છે એકતા વધે છે અને ઘણા બધા તહેવારો જે છે એ અલ અલગ-અલગ રીતિ રિવાજથી ઉજવવામાં આવતા હોય છે અને સેલિબ્રેશન પણ કરવામાં આવતું હોય છે રમતગમત અને અન્ય પ્રવૃત્તિઓ માટે પણ ઘણો સમય મળતો હોય છે ઘણી હોસ્ટેલોમાં મેદાન પણ હોય છે અને ઇન્ડોર ગેમ રમવા માટે જે છે સુવિધા પણ હોય છે જેવી કે ચેસ છે કેરમ છે એવી બધી ઘણી બધી ગેમ્સ જે છે, એ હોસ્ટેલમાં સુવિધા. અમુક હોસ્ટરમાં હોય છે.
આપણે અભ્યાસ કરતા હોય ત્યારે શાંતિ થી જીવન જીવવું કેટલી બધી મુશ્કેલી આવે એનો સામનો કરવો એ બધું આપણે હોસ્ટેલ જીવન આપણને ઘણું શીખવે છે અને એવી રીતના એવું પણ હોય છે કે આપણે જે કપડાં પહેરતા હોય તે બીજીને ગમતા હોય બીજી જે પહેરતા હોય, તે આપણને ગમતા હોય એમ આપણેપ કપડાની પણ, અને જે બધી કટલેરીની વસ્તુ હોય છે એની પણ, આપણે ત્યાં જઈને આપણે કરતા હોઈએ છીએ.
અને હોસ્ટેલમાં કેવું હોય છે કે લાઇબ્રેરી અને સ્ટડી રૂમ પણ ઘણી હોસ્ટેલમાં હોય છે, તો એ પણ આપણને ઘણી બધી રીતે મદદરૂપ કરતા હોય છે. હોસ્ટેલનું જીવન જે છે, એ વ્યક્તિને જવાબદાર બનાવે છે અને એવું લાગે છે. છે કે ખૂબ જ અનેરો આનંદ જે છે, એ હોસ્ટેલમાં મળતો હોય છે એમ.
હા હા. ગમે તેવી પરિસ્થિતિ હોય, તાજા હોય, માંદા હોય, ક્યારેક ક્યારેક તો ઝાડા થઈ જતા હોય, ઉલટી કોલેરા બધું થતું હોય, પણ ત્યારે પણ જો આપડે હોસ્ટેલમાં રહીને બધા સાથે હળીમળી ને રહેતા હોય અને મા બાપ ની યાદ આવતી હોય છતાં ભૂલતા હોય, તો એક એક આપડો બહુ જ મોટો ગુણ છે.
હા, અને નવા વિદ્યાર્થીઓ જે હોસ્ટેલમાં નવા રહેવા આવતા હોય, એના માટે પણ અમુક સલાહ છે કે સૌ સાથે મિત્રતાપૂર્વક વર્તવું જોઈએ અને સમયનો સદુપયોગ કરવો જોઈએ. હોસ્ટેલમાં રહેવાથી આત્મવિશ્વાસ પણ વધે છે, કારણ કે ઘણી બધી પરિસ્થિતિઓનો આપણે સામનો જે છે, એ જાતે કરવો પડતો હોય છે. અને ઘણા બધા બધા એવા પડકારો જે હોય છે. એનો સામનો કરવો પડતો હોય છે, જેવી કે ઘરની યાદ આવે. નું દબાણ હોય, સમયનું સંચાલન હોય.
હા હા, ક્યારેક ક્યારેક તો આપણે કુટુંબમાં છે, ઘરે છે, કંઈ કંઈ પ્રસંગ હોય, પણ ત્યારે જ એ જામને આતે આવતું હોય, ત્યારે પણ અહીં આવી શકાતું ન હોય, હાજરી આપી શકાતી ન હોય, ત્યારે પણ બધાને યાદો બિચારે પણ હોસ્ટેલમાં રહીને જીવન વ્યતીત કરવું, એ બહુ જ મૂલ્યવાન છે.
ઘણા લોકો હોસ્ટેલના દિવસોને યાદ રાખતા હોય છે, કારણ કે ત્યાં બનેલી યાદો જે છે, એ લાંબા સમય સુધી ટકી રહે છે અને સાથ પણ આપે છે. ખૂબ જ ચર્ચા સરસ થઈ ગઈ. તો હોસ્ટેલ લાાઈફ ખરેખર જીવનનો મહત્ત્વનો ભાગ બને છે. છે. ચાલો, ફરી નવા ટોપિક પણ મળીશું. આવજો.
હા હા, આવજો.